હેલો
હલો
કેમ છે
બહુ મજા
હા અરે તારો ફોન જોઈને તો મને સરપ્રાઈઝ જ મળી ગયું કે આવી છેતું
હું એકદમ મજામાં છું તું કેવી તું કહે તું કેવી છે કેટલા સમય પછી આપણો ફોન લાગ્યો સાચી ને
હા યાર છેલ્લે કદાચ છ મહિના પેલા પેલી ફ્રેન્ડ ના લગ્નમાં જરાક સરખી વાત થઈ હતી પછી તો તું તારી લાઇફ બીજી અને હું મારી આજે અચાનક મારી કેવી રીતે યાદ આવી
અરે આજે રવિવાર હતો ને એટલે હું સવારથી ઘરની સાફ સફાઈ સફાઈ કરતી હતી એમાં અચાનક કબટમાંથી આપણો સ્કૂલ કૂલ ના સમય ન એક જૂનો અહહ- સ્કીપ બુક હાતમાં આવી ગયો એમાં તે મારા વિશે જે લખ્યો હતું અને વાંચીને મને તારી એટલી યાદ આવી કે મેં વિચાર્યું કે ગમે તે થાય આજે તો તારી સાથે નિરા અંતે વાત કરવી જ પડશે-
હા અરે વાહ બુ માઇ ગોડ અને તો મને તો યાદ પણ નથી કે મેં એમાં શું લખ્યું હતું મને પણ કહે ને શું લખ્યું કહ્યું હતું
અ તે લખ્યું હતું કે મારી બે મારી બેસ્ટફ્રેન્ડ છે. અમે મોટા થઈ ને પણ એક જ સોસાયટીમાં રેસુ અને રોજ સાથે પાણીપુરી ખાઈશું
હા હા ના નાનપણમાં આપણી દુનિયા કેટલી નાની એની ને પાણીપુરી થી પાણીપુરિ થી આગળ આપણે શું કશું વિચાર તા જ નથી
સાચે યાર અચ્છા તને પેલી આપણી પ્રાથમિક શાળા યાદ છે. પેલો મોટો લીમડાનો ઝાડ અને એની નીચે સિમેન્ટની બેચ
હા કેમ ના યાદ હોય આપણે દરરોજ સવારે પ્રાર્થના પૂરી થાય એટલે દોડી એજ બેન્ચ પર બેસવા જતા જેથી ક્લાસમાં જતાં પહેલા થોડી વાતો કરી શકાય અને પેલો સ્કૂલનો બેલ પાંચમો પીરીયડ પૂરો થાય અને જ રીસેસનો બેલ વાાગી એ એટલે જાણે જેલમાં કેદીઓ છૂટ્યા હોય એમ આપણે દોડતા
હમ લંચ બોક્સ ની તો વાત જ ન કર તારી મમ્મી જે પેલા બટાકા પુરી અને અથાણું આપતી ને એનો સ્વાદ મને આજે યાદ છે આપણો નિયમ હતો અને રિષિષ વાગે એ પહેલા જ છેલ્લા પીરિયડમાં પાછલી બેગ પર બેસીને ચોરી છુપી અડધું ટિફિન સાફ કરી દેવાનું
હમમ અને પેલા ગણિત વાળા સર જો પાછળ જોઈ જાય તો આપણે મોઢામાં પૂરી એમ એમ જ ખાઈએ એવા નિર્દોષ બનાવો ના નાટક કરતા કે જાણે આપણને તો ખબર જ પડી કે ક્લાસમાં શું વિચારે છે એક વાર તો એક વાર તો તું તો પકડાઈ ગઈ હતી ને નેે સર તને આખો પીરીયડ પીરિયડ ક્લાસ ના બહાર ઉભી રાખી હતી.
અરે હ પણ તું પણ કઈ ઓછી ન હતી તું મારી પાછળ પાછળ બહનું કાઢી ને ક્લાસ ની બહાર આવી ગઈ હતી કે સર મારે વોશરૂમ જવું છે અને પછી આપણે બંને બાર ઉબા ઉભા હસ્તા હતા શીખ ક્ષમા પણ આપણે મજા આવતી હતી ને
હા સાચી વાત છે એ દિવસ તો જ અલગ હતા પેલી સ્કૂલ સ્કૂલ ટુર યાદ છે જયારે આપણે બધા બસમાં અતાક્ષરી રમતા રમતા વોટર પાર્ક ગયા હતા.
હા યાર તે તો વોટર સ-સ્લાઈડ જોઈને જ રડવાનું શરુ કરી દીધું હતું કે મને બીક લાગે જ હું નહી જાઉં પછી મે તારો હાથ પકડીને તેને સ્લાઈડ પરથી ધક્કો માર્યો હતો.
હમ્મ અને નીચે આવ્યા પછી હું તારી એટલી ગુસ્સે થઈ. કે મેં કીધું તું હવે તારી હું હવે તારી સાથે ક્યારે વાત નહી કરું પણ અડધા કલાકમાં તો આપ પાછા સાથે આઈસક્રીમ ખાતા હતા.
હમ્મ આપણી ફ્રેન્ડશીપમાં ક્યારેય લાંબો સમય કિટ્ટા રહેતીના ન તે વધુ માં વધુ દસ મિનિટ જ તને પેલો વરસાદ નો સમય યાદ છે ત્યારે બહુ વરસાદ પડતો અને ટીવી પર ન્યુઝ આવતા કે સ કુલમાં રજા છે.
હા એ રજા સાંભળીને જ ખુશી થતી ને એવી ખુશી સીઆર જો ઓફિસ ના કવર્સ, બોનસ મળે ને તોય નથી થતી આપણે તરત જ કાગળ ની હોડિયો બનાવતા. બનાવા બેસી જતા રસ્તા પર વહેતા પાણી માં હોડીઓ તરતી અને કોની હોડી આગળ જાય એની રેસ લગાવતા હતા.
વરસાદ બંધ થાય એટલે સાંજે શેરી ના બધા છોકરા-છોકરીઓ ભેગા થઈને ને પેલી રમતો રમતા લંગડી, સંતાકુકડી, સતોળિયું અને પેલી દોરડા કુદવાની રમત છોકરાઓ તો બસ આખો દિવસ આઈપેડ અને મોબાઈલમાં જ ગેમ્સ રમ્યા કરે છે ને ખબર જ નથી કે ધૂળમાં રમવાની મજા શું છે.
હા સાચી વાત છે, આપણું બાળપણ ખરેખર નાસીબદાર હતું નવરાત્રી યાદ છે, આપણે બંને વેકેશન શરૂ થાય ત્યાથી જ ચણ્યાચોડી મેચિંગ કરવા બેસી જતા હતા.
હા યાર નવરાત્રી ના નવે નવ દિવસ આપડે સાંજે જલ્દી તૈયાર થઇ જ તા ભલે આપણને બહ સારા ગરબાની આવડે પણ પેલી બે તાળી અને ત્રણ તાળી વાળા ગરબા આખી રાત ગુમતા અને ગરબા પૂરા થાય એટલે પેલો પ્રસાદ ખાવા માટે લાઈન ઉભી રહેવા જતા. રેતા હતાને.
હા અને ઉત્તરાયણ ઉત્તરાયણમાં પણ તારા પપ્પા જે પ પતંગો લાવતા એમાંથી અડધી પતંગો તો આપણે ધાબા પર ચગાવતા પહેલા જ ફાડી નાખતા હતા અને પેલી લૂટવાની મજા બીજાની કપાઈ પતંગ આપણને અગાશીમાં આવે એટલે જાણે કોઈ કોઈ મોટો ખજાનો મળી ગયો હોય એમ આપણે નાચતા હતા.
હા સાચી જ આજે તારી સાથે વાત કરતા કરતા સમય ક્યાં વહી ગયો ખબર નહીં ખબર જ ના પડી જો આશરે આપણે કેટલી બધી વાત કરી નાખી છે.
અરે હા મને પણ ઘડિયાળ જોઈને આશ્ચર્ય થયું પણ સાચું કહું તો. આટલા સમય દિલ ખોલીને હસવાનો મોકો મળ્યો. રોજ સવારે ઉઠો ઓફિસ જાવ કામ કરો અને સુઈ. સાવ મેકેનિકલ થઈ ગઈ છે.
હા જવાબદારીઓ પણ વધી ગઈ છે, એટલે આપણે. આપણી જાતને અને જૂના મિત્રોને બોલતા જઈએ છી પણ ગમે તે થાય. મારા માટે હમેશા એજ નાની તોફાની મારી ફ્રેન્ડ રહી.
અને તું પણ મારે એ જ રટ્ટટી અને
અચ્છા સાંભળ આવતા મહિને દિવાળી પર હું આવવાની. છું તો તારું શું પ્લાન છે તું આવશે ને
હા હ પણ દિવાળીની રજાઓમાં ઘરે જ હોઈશ તો આપણો પ્લાન ફોક પાકો આપણે આ વખત ચોક્કસ મળીશું.
આપણે આપની પેલી જુની ફેવરેટ પાણીપુરી વાળી દુકાને જઈશું અને મન ભરીને વાતો કરશું અને વાત કરતા કરતા આપણે પાણી પૂરી પણ ખાઈશું આ વખતે કોઈ ફોન વચ્ચે નય આવવા દેવાનું
પાકુ ચલ અત્યારે હવે મમ્મી પણ બૂમો પાડે છે જમવા માટે ઘરે બધા મારા જય શ્રી કૃષ્ણ કહજે
હા તારા ઘરે પણ બધાને મારી યાદ આપજે અને તું પણ પોતાનું ધ્યાન રાખજે અને હું વેકેશનમાં આવુ દિવાળી વેકેશનમાં ત્યારે આપણે બંનેવ જણી મસ્ત વાતો કરશું અને સાથે બેસીને જમશું અને બવ સારી વાતો કરશું ત્યાં સુધી બાય બાય
હા બાય બાય